તો
હા કેમ છે બેન તમે
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે છે ત તમારી પાસે ટાઈમ છે મારી જોડે વાત કરવા માટે
હા છે બોલો ને
તો આજે હું છે ને મોર વિશે વાત કરીશું આપણેે એને આધારે હું તમને કઈ કેવા માંગુ છું મોર એ આપણો રાષ્ટ્રીય પક્ષી છે. તે તેના સુંદર રંગબેરંગી પીછા અને નૃત્ય માટે જાણીતો છે નર મોરના પીછા લાંબા અને આકર્ષક હોય છે. જયારે માતા મોર ના પીછા ભૂરા રંગના અને નાના હોય છે. મોર મુખ્યત્વે ભારત અને ભારત અને અ જયારે માદા મો ર ના પીછા ભૂરા રંગના અને નાના હોય છે મોર મુખ્યત્વે ભારત અને અન્ય એશિયાએ દેશોના જંગલો અને ખેતરોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે અનાજ જીવન જંતુ અને સાપોમાં પણ આહાર કરે છે તમે કઈ કેવા માંગો છો બેન?
હા તમે જે કીધું તે સાચી વાત છે હા મોરે આ પણ તમને ખબર જ હશે મોરે આપણું ભારતનું એટલે કે મોરે ભારત નું રાષ્ટ્રીય પક્ષી છે તે તે તેના સુંદર રંગબેરંગી પીછા અને નૃત્ય માટે ખુબ જ જાણીતું છે. આ આ પક્ષી એની ભાવ્યતા અને સુંદરતા માટે હું તમને એટલે કે માટે થા આખી દુનિયામાં આણંદય સ્થાન ધરાવે છે મોર મોરના પીછે ખુબ જ રંગબેરંગી હોય છે. તેમાં એક બે રંગ ની પર આપણને બ સાતો રંગ દેખાય છે. તે જે મોરના એટલા મોટા મોટા લાંબા પીછા ને તે મોર મો સમ આ ચોમાસામાં ચોમાસાના મોસમમાં વરસાદમાં તેઓ કળા કરીને નાચે છે. આ તમને ખબર જ હશે કે મોડ કરા કરીને નાચે છે. તો તેમની ઓળખ વિશે હું કહું તો ઓળખ અને રંગ માટે હું તમને કહું તો નરમોરના એટલે કે અ નરમોરના પીછા ખૂબ જ લાંબા અને આકર્ષક હોય છે જ્યારે માદા મોર એટલે કે તેલ પ્રમાણમાં નાની અને કથ્થઈ રંગની હોય છે. મોરના સાથે એક સુંદર કલકી હોય છે. ખોરાક હ ખોરાક એમનો ખોરાક માટે કહું તમને જણાવ તો મોર મુખ્યત્વે અનાજ જીવજંતુ અને નાના સાપ અને વનસ્પતિઓ ખાય છે. વજન અને ઉડાન માટે હું તમને જણાવતો. મોનું વજન આશરે ચાર થી છ કિલો. કિલોની આસપાસ હોય છે વજન વધુ હોવાને કારણે તે આકાશમાં. લાંબે લાંબે કે ઊંચે ઉડી શકતા નથી તેમનું વજન જ આટલો હોય છે. તેથી તેઓ ઉડી શકતા નથી. ખૂબ જ લાંબે તેઓ થોડીક જ ઉડાન લગાવી શકે છે. તેમના નૃત્યોમાં હું તમને અગાઉ. જણાવ્યું તે પ્રમાણે તેમનો નૃત્ય માટે હું તમને કહું તો. ચોમાસાની ઋતુમાં જયારે આકાશ. કળ અ કાળા વાદળો છવાયેલા હોય ત્યારે મોર પોતાના. સુંદર પીછા ફેરવીને નૃત્ય કરે છે તમે શું કેશો.
હા બેન તમે જે પણ કીધું ને તો ખુબ જ સરસ વાતો કરી છે જો હું. પણ મોર વિશે અ. કઈ કહેવા માંગુ છું મોર છે ને ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. તે બધા પક્ષીઓમાંથી સૌથી વધુ સુંદર અને આકર્ષક હોય છે. મોરના રંગની જો હું વાત કરું ને તે ઘેરા વાદળી અને તેના પીછા. લીલા વાદળી રંગના હોય છે. તેના માથા પર એક સુંદર કલગી હોય છે. જેને મોર મુગટ પણ કહેવાય. ચોમાસામાં વરસાદના વાદળો જોઈને. મોર કળા કરીને નૃત્ય કરે છે. અને મોર નો અવાજ ખુબ જ મીઠો હોય છે. તે ટેહૂ ટેહું કરી બોલે છે. મોર જંગલોમાં ખેતરોમાં બગીચાઓમાં અને ગામડાઓના. સીમામાં જોવા મળે છે તમને ઘણી જગ્યા. એ તો બધા લોકો પોતાના ઘેરમાં પણ મોડ પાડે છે કારણ કે. તે એટલું સુંદર જ હોય છે ને. કે બધા લોકોનું મન મોઈ લે છે મોર મોર. ના ખાવા માટે જો હું વાત કરું ને તો મોર છે ને અનાજના દાણા. જીવજંતુ અને સાપ ખાય છે. તેથી તેને સાપોનો દુશ્મન ગણવામાં આવે છે. પરંતુ જે ઘરમાં પાળે છે ને તો એ લોકો એટલું બધું તો નહીં પણ. અનાજના દાણા ને જીવજંતુ તો અ. હાલ સુધીમાં તો થઈ જ જાય છે અ બહાર. નીકળે એટલે એ બધું તો આ ખાઈ જ લે છે અને બ. ભગવાન કાર્તિકેય અને શ્રીકૃષ્ણ એ. મોર અને તેના પીછા ખૂબ જ પ્રિય છે. મોરની આપણી પ્રકૃતિની શોભા વધાવે છે અને સોનું. ખૂબ જ સોને ખૂબ જ ગમે છે મોરના શરીરના વિશે જો હું વાત કરું ને. તો તેને છે ને માથા પર એક મુકટ હોય છે. હ ને પછી મા માદા મોર. જેને લાંબા પીછા હોતા નથી જે માદા હોય છે. ચિત્રા નામની ચિત્રા વિશે વાત કરું તો નાના મોરના બચ્ચા. અ ચિત્રાઓ નાના મોરના બચ્ચાને ચિત્ર પણ કહે છે. અ આ બધું વસ્તુઓ છે ને મોરના વિશે તો મેં તમને જણાવી છે. તમે બીજું કઈ કહેવા માંગો છો મને.
હા તમે જે કીધી તે વાત સાચી છે જે તમે જણાવ્યું. તે મને સમજીને સારું લાગ્યું તેજ હું તમને કહું તો. પૃથ્વી પરના સૌથી સુંદર પક્ષીઓ માંથી એક ગણાય છે મોર. તેમના એટલે કે મોરની ગરદન લાંબી અને ચમકદાર વાદળી રંગની હોય. છે. તે ખૂબ જ આકર્ષક લાગે છે તેમની ગર્દન કઈક અલગ જ કલરની હોય છે. એમની જેવી કોઈની ગર્દન હોતી નથી તો માથા પરની કલગી એમના માથા પર ત્રણ એ ત્રણ કે ચાથી નાની અને એમ કલગી હોય છે એમ. નાની નાની તો તેના માથા પર જે એક સુંદર મોટુંક મુકુટ જેવી કલગી હોય છે. જેના કારણે તેને પક્ષીઓનો રાજા પણ કહેવામાં આવે છે હા આ વાત તો સાચી છે એમના મા થા માં જે રૂપમાં આપણને કલગી દેખાય છે કિંગ કિંગ તરીકે તો તેજ રીતે તે એટલે કે રાજાઓ પણ આ પક્ષીઓના રાજ રાજા તરીકે પણ ઓળખાવામાં આવે છે તે કે કહેવી શકાય એમ કહેવામાં આવે છે. તો ભારે અને સુંદર પૂછડી માટે હું તમને જણાવુ મોર ની પૂછડી લાંબી હોય છે અને તેના પર લીલા તથા વાદળી રંગના ચાંદલ વાળા સુંદર પીછા હોય છે. હું તમને જણાવીશ મો ના પીછા તે આપણને એટલે કે હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે મોર ના પીછા જે મોર હોય છે. તે એટલે કે કૃષ્ણ ભગવાન ના મુકુટ પર આ સા એના ઉપ માં મોર નો પીછા નાગ્યો હોય છે. તો એમના એટલે કે કૃષ્ણજીને પણ આ ખુબ જ વાલી છે. મોન ની પા પીછે તો તેજ રીતે આપણે એટલે કે આપણે દ્વારકા એ બધે કસે જાય ને કઈક હોય તો આપણે છે ને ઘણી જગ્યાએ ઘણા એ લોકો મોની પીંછ જેને મંદિરે રાખે છે ઘરના દ્વારે રાખે છે ઘરે સજાવીને રાખે છે. પછી આપડે દ્વારકા જાય તો ખાસ કરીને મોટો બ્રિજ પર આપણી મોરની પીછી પીછી ડ્રો કરીલી હશે તમને ખબર જ હશે.
ઢેલ અને તાફ હા ઢેલ સાથે નો તફાવત બતાવુ તો માદા મોર ને ઢેલ કહેવામાં આવે છે આ મોરમાં એટલે કે માદા અને નર હોય છે. અ તેજ રીતે તે અ મદ ને ઢીલ કહેવામાં આવે છે ને નર ને તે તે મોરજ કહેવે છે. તો જે આ મોર જેટલી રંગબેરંગી હોતી નથી અને તેના લાંબા પીંછા હોતા નથી. એટલે કે જે ઢેલ છે તેના એ મોર જેવી નથી હોતી તેમના એટલે કે રંગબેરંગે નથી હોતી ને લાંબા પીછા પણ નથી હોતા. જેના લાંબા પેછાને રંગબેરંગને નથી હોતી એ એ ઢેલ કહેવામાં આવે છે આપણેે એટલે કે આપણને આવી રીતના આપણે એની ઓળખાણ પાડી શકીએ છીએ કે હા આ ઢીલ છે એમ કરીને. તો મોર અને વર્ષાઋતુ વિશે હું તમને કહું તો મેઘ મહહલ્ય નો તું તુહાડ ચોમાસામાં આકાશમાં કાળા દિબાગ વાદળો જોઈને અ મોર આનંદિત થઈ જાય છે. અને તેુક તેહુક અવાજ કરીને તેહું કે છે. તેમનો અવાજ આવો જ હોય છે ટેહુક ટેહુક કરીને એકદમ સુંદર મધુર અવાજ છે તેઓ કળા કરે છે કળા કળા કરવી જ્યારે એટલે કે કળા કરવી એટલે હું તમને એનો જણાવ તો જયારે વરસાદ પડવાની તૈયારી હોય. ત્યારે મોર પોતાના સુંદર પીછા ફેલાવીને ગોલ ગોલ નિત્ય કરે છે જેને કળા કરીને કહેવામાં આવે છે કળા કરી એટલે કે મોર ગોળ ગોળ નૃત્ય કરીને પોતાની કળા આપણને જણાવે છે. તમે વિડીયો વગેરેમાં જોયું જ હશે ને તમને ખબર જ હશે. તો તમે શું કેશો?
હા તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે. જો નર મોર વિશે જે તમે કીધું ને નર મોર છે ને કદમાં મોટો અને અત્યંત આકર્ષક હોય છે. તેની ડોક લાંબી અને ચમકથી વાદળી હોય છે તેના માથા પર પીછાની બનેલી એક કલગી હોય છે. મોરની પીઠ પાછળ આશરે એકસો પચાસ થી વધુ લાંબા પીછા નો ઝુંડ હોય છે. જેમાં ચાંદલા જેવી આકૃતિઓ બનેલી હોય છે. માદા મોરને ઢેલ કહે છે તે તમે આગળ કીધું તે ખુબ જ અ સાચું કીધું છે. જે કદમાં નાની અને ભૂરા રંગની હોય છે. તેને લાંબા પીછા હોતા નથી. અ મોર મોટે ભાગે જૂથના જૂથમાં રહેવાનું પસંદ કરે છે. તે ખુલ્લા જંગલો, ખેતરો, નદી કિનારી અને ગામડાની સીમામાં સહેલાઈ થી જોવા મળે છે મોર બહુ ઊંચે ઉડી શકતો નથી પરંતુ તે જ ઝડપથી દોડી શકે છે. અને રાત્રે ઝાડની ડાળીઓ પર આરામ કરે છે. અ હું આગળ જેમ ખા એમના ખોરાક વિશે કીધું ને કે મોર સ સ સર્વાહારી પક્ષી છે. તે ખેતરના ખેતરમાં નુકસાન કરતા કીડા જીવજંતુ અને અનાજના દાણા ખાય છે તે ઝેરી સાપોને શિકાર પણ કરે છે. તેથી ખેડૂતો તેને પોતાના મિત્ર સમાન ગણે છે. ભારતીય સંસ્કૃતિમાં મોર નું સ્થાન ખૂબ જ પવિત્ર છે તે સરસ્વતી માતા અને ભગવાન કાર્તિકે નું વાહન છે. મોર આપણે પ્રકૃતિ નું ગણેલું ઘરેણું છે અને તેનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે અ આ બધી વસ્તુઓ મોર વિશે જે મેં તમને કીધી ને તે મને જેટલું ખબર હતું તેટલું મેં તમને કીધું છે. તમે શું કેવા માંગુ છો બેન?
હા તમે જે કીધી તે તમારી વાત સાચી મને જાણીને ખુબ જ આનંદ થયો અને સાચી વાત છે જે તમે કીધી તે. મને પણ તમારા પ્રત્યે જાણીને સારું લાગ્યું ને તમને પણ થેન્કયુ.
થેન્ક યુ.